કેમ છો મજામાં કેવું ચાલે છે ઘરે બધું
બસ મસ્ત ચાલ ચાલ્યા. તમે કહ શું ચાલે
બધા મજામાં છે ઘરે તમારે બધા સારા છે.
હા હા હા બધા ફાઇન તમારે ત્યાં કેવું છે.
હા એકદમ સારું છે અને સરસ છે હવે તો પણ પેલા છે ને જરાક અ થોડુંક ચાલવામાં ને બધીમાં તકલીફ હતી જાણે મારા સાસુને પણ હવે સારું છે અ ખબર નહી એ છે ને એમને ડોક્ટરે એવું કીધેલું હતું કે તમારું છે ને વજન થોડુંક વધારે છે એટલે છે ને હડકા પર જોર આવે છે અને એના લીધે થી તમને છે ને આગળ જતા આથરાઇટીસ ની તકલીફ થઈ શકે એમ છે, તો તમે જો કાળજી લેશો તો સારું છે, ને તો પછી છે ને તમાને ડોક્ટરને બતાવીને ઓપરેશન કરવું પડશે. એમ કરીને એમને છે ને, ની રિપ્લેસમેન્ટ કીધેલું હતું પણ મારા સાસુ તો એ વાત સાંભળીને બહુ જ ગભરાઈ ગયા હતા અ એક તો ઓપરેશન તો વાંધો ની પણ એ ખરું પણ છે ને તે ખર્ચ ખચો બી લાગે ને એમ ઓપરેશન કઈ નાનું મોટું ઓપરેશન નથી એટલે એનો ખર્ચો બી ખરો બીજું કે તમે પાછા વ્યવસ્થિત રીતે ચાલી શકશો કે નહી અને જે આપડી સાચી વસ્તુ છે એ તો સાચું જેમ જે જૂઠું તે જૂઠું જેમ. પછી ગમે તેઓ પેલો બીજો અ સ્ટીલ નો ને એવો બોન નાખે તો કેવું થાય એટલે એમ કરીને જરાક બહુ ગભરાઈ ગયા હતા પછી અમારા છે ને બાજુ વાળા બેને થોડુંક અમને સલાહ આપી. તે માજી તમે છે ને વજન ને એ ઉતારવા કરતા તમે તમારી બોડીને છે ને ફ્લેક્સિબલ બનાવો થોડી બોડી ફ્લેક્સિબલ બનશે ને તો એમ કે કે વજનમાં બી ફરક પડશે અને તમને આ બધો જે દુખાવો છે ને એ પણ ઓછો થશે તો તેમના માટે છે ને એમણે પછી છેને યોગા નું સજેશન આપ્યું હતું તો અમારે ત્યાં જે એક બેન છે એ છે ને યોગા ચલાવે છે ક્લાસીસ તો મારા સાસુ જાણે યોગા ક્લાસીસ માં ગયા ને તો અત્યારે બે મહિના થઈ ગયા છે પણ એમને બહુ જ રાહત છે અને બહુ જ સારું છે તમારું શું માનવું છે એ વિશે
ના બરાબર છે હવે છે ને તમે જે કીધું ને કે યોગાના છે ને ઘણા બધા ફાયદાઓ છે અને હું પોતે પણ છે ને હું થોડું યોગ કરું છું સવારમાં જેમ કે આપડી શ્વાસની બધી જેટલી બી યોગાઓ છે જ શ્વાસના શ્વાસ પદ્ધતિને લીધે કરીને તેના હું યોગા કરું છું સવારે અને આજના જે વ્યસ્ત અને તણાવભર્યા જીવનમાં મને એમ છે કે યોગ ખૂબ જ ઉપયોગી સાબિત થ થઈ રહ્યો છે અને યોગ માત્ર એક વ્યાયામ નથી પરંતુ તે છે ના શરીર મન અને આત્માને સંતુલિત રાખવા માટે એક ઉત્તમ માર્ગ છે એટલે આપણે છે ને એને જો નિયમિત રીતે કરીએ ને અને અભ્યાસ આમ ગંભીરતાથી કરીએ ને તો આપણું મન અને આપણું શરીર બધું અ આરોગ્ય આપણું એમ કહે ને કે આખું એનો રોગથી આપણે મુક્ત થઈ જઈએ ઓકે અને જેના કારણે આપણને બધું બધી રીતે આપણે તંદુરસ્ત રહી શકીએ અને ખાલી શરીરની તંદુરસ્તીને માનસિક તણાવથી પણ ઓછો થાય અને મનને શાંતિ મળે અને એ આજે કમ ખૂબ જ જરૂરી છે હવે તમે યોગામાં ખાલી તમે પ્રાણાયામ છે, કપાલભાતી છે, કે ધ્યાન છે, કે ભ્રમરી છે, આટલી ચાર જ ખાલી એ તમારે બેસીને જ કરવાની છે એમાં કોઈ તમારા હાથ પગના મુમેન્ટ હોતા નથી કે ખાલી તમારે શ્વાસ બંધ કરવાની છે ખોલવાની છે અને તમારે એકદમ અ ઊંડી સાસ લેવાની છે એટલે આ સવારમાં જો તમે કરો ને એટલે આખો દિવસ તમારો એટલો એનર્જેટિક અને એટલો ફૂલ ઓફ માઈન્ડફુલ જાય. કે તમારે ખબર જ નહીં પડે ને તમે એકદમ ચુસ્ત આમ તમે કઈક અલગ જ અનુભવ કરશો એટલે તમારા સાસુ જો કરતા હોય ને તો ખુબ જ સરસ ને મારો તો એમ છે સલાહ કે તમારે બધાને ઘરમાં ચાલુ કરવું જોઈએ યોગ અને જેમ કે આપડ પ્રધાનમંત્રી કે છે કે યોગા સે હોગા તો એવું જ છે કે યોગથી જ આપણું કઈ બી જે આપણું જે શરીર છે તે સ્વસ્થ થશે
હા એક એકદમ સાચી વાત છે તમારી હા એકદમ સાચી વાત છે મારે એવું જ થયું એ એકચુલી પેલા તો એમણે મારા સાસુને જ કીધું મારા સાસુ બે મહિના થી કરે છે પણ મારી સાસુમાં ફરક જોઈને છે ને મને પણ થયું કે હું પણ ચાલુ કરું એટલે હું પણ છે ને સવારની પોરમાં મારા હુ ઊઠું ને તો મારાથી છે ને ફટ દઈ ને ચલાય નહીં જોકે મને એવી તકલીફ નથી પણ એવું ને કે આખા રાતના પગ ચકડાઈ ગયા હોય ને તેના લીધે એવું થાય કે મને ચલાય નહી એટલે પછી હું તો છે ને તે સવારે પથારીમાં જ થોડો થોડો અ યોગાનો પગલો એક્સરસાઇઝ નો અભ્યાસ કરી અને પછી જ આગળ મારું કામ કરું છું બીજું કે મારી છે ને જરાક ટીચિંગ લાઈનની જોબ તો તેમાં એવું થયું કે મારા સાસુ જેમની પાસે જાય છે ને યોગા શીખવા તેમને મેં પણ પૂછ્યું તો તેમણે કીધું કે તમે છેને તે હાથના માટે બી તમે બધું યોગાસન આવે છે તો તે પણ તમે જો કરો ને તો પછી એ સારું પડે તમને એમાં રાહત રહેશે એમ કરીને તો હું એ એ પણ ચાલુ કર્યું ને તો મને ઘણું સારું છે અને મારા મંતવ્ય મુજબ તો છે ને યોગા સાથે છે ને આપણેે પૌષ્ટિક આહાર સાત્વિક આહાર એ પણ ખાવું જોઈએ આપડે છે ને એકદમ આપડી જીવનશૈલી છે ને એકદમ અમ પરેજીપૂર્વક આપણેે જીવવી જોઈએ જેમકે સમયસર સૂવું સમયસર ઉઠવું અને સમયસર ખાવું અને ઇવન ખાવામાં છે ને આપડણે બહુ તેલ મ મસાલા વાળું અ ખાવાનું તળેલું એ બધું થોડું ઓછું કરવું જોઈએ બીજું કે જે શાકભાજી અને ફળ ફૂલ છે એ બધું બી વ્યવસ્થિત રીતે ખાવુ જોઈએ આપણે શું કરીએ છેએ કે જાણે આપણે કોલ્ડ ડ્રિંક્સ પી લઈએ છેએ પછી આપડે છે ને કોઈ રીતની પળેજી પાડતા નથી આપણે ભલે યોગાસન કરતા હોય પણ આપણને થાક લાગે કે આપણને ભૂખ લાગે એટલે આપડા અ ટેબલ પર જે પૈડું હોય કા તો ફ્રીજમાં જે હોય એ બધું ખાઈ લઈએ છે એ બધું બી નહી કરવું જોઈએ એટલે એ બધી વસ્તુનું છે ને આપે ધ્યાન રાખવું જોઈએ એટલે હવે તો છે ને મેં મારા અ ટાઈમટેબલ જેવું જ બનાવી દીધું છે ડાયટ ચાટ અને ટાઈમ ટેબલ કે આ રીતે જ કરવાનું આ રીતે જ ખાવાનું કઈ નહી થોડી તકલીફ પડે છે શરૂઆત શરૂઆતમાં તમને બહુ તકલીફ પડે પણ પછી છે ને આપણું બોડી પણ ટેવાઈ જાય અને પછી છે ને આપણે પણ ટેવાય જાય એટલે એના વગર તો પછી આપણને છે ને ચાલતું જ નથી એટલે એ જ સારું પડે કારણ કે એમાં મેં જોયું છે કે ડોક્ટર ના પાસે દવાખાનામાં પૈસા નાખવા કરતા આપડે આપણું જીવનની સુધારીએ આપણેે આપણી જીવનશૈલી ની સારી કરીએ અને અમત એવું છે ને કે આપણે યોગાસન કરીએ અને આપણેે બધી નિયમિતતા થી જીવન જીવીએ છી ને તો ઈવન આપડી ને લાઈફની સ્પેન પણ વધી જાય એમ કરીને એ પણ મેં જરાક આ મને એવું લાગ્યું સ્ફૂર્તિ તમારામાં આવી જાય છે તમને એકદમ થાક લાગતો નથી અને તમને છે ને એવું થઈ જાય છે કે આખો દિવસ મારો ક્યાં પસાર થ થઈ ગયો મને ખબર જ નહી પડી એમ કરીને એટલે એ વસ્તુ છે તમે બી આ બધું અનુભય્યું હશે ને કારણ કે તમે બી તો યોગાસન કરો છો ને નિયમિતતાથી
હલો
હા બોલો
છો તમે લાાઈન પર
હા હા હા
અવાજ આવે છે મારો હા હવે આપડી તો યોગની ચર્ચા ચાલુ જ છે એટલે આપડે એમ કહીએ કે હવે આ આજે જોઈ તો યોગથી છે ને ઊંઘ પણ બહુ સારી આવે છે અને આપડા શરીરમાં છે ને તાજગી પણ આપણે ઘણું એવું અનુભવીએ એટલે આજે એવું નથી કે ખાલી મોટા ઉંમરના લોકો જ યોગ કરી શકે છે આપણે છે ઈવન આપણે આપણા નાના છોકરાઓને પણ શીખવાડવું જોઈએ અને વિધ્યાર્થીઓ છે આપણે જે ઓફિસે જઈએ છે આપણે પણ આ યોગ તરફ આપણે આપણે પોતાના તણાવ આપણે ઘણો ભ અનુભવ કરીએ છીએ એટલે આપણેે પણ આ યોગ વારંવાર કરવું જોઈએ સવારમાં એક વખત કરવું જોઈએ કે આખા દિવસમાં આપણને ક્યારે પણ ટાઈમ મળે ત્યારે આપડણે કરવું જોઈએ અને તે શું છે કે આપણી શરીરની માનસિક રીતે શારીરિક રીતે અને માનસિક રીતે તે બંને જ મજબૂત કરે છે અને સૌથી મોટો ફાયદો એ છે કે તે સરળ છે કઈ એવું અઘરું નથી અને કોઈ પણ વ્યક્તિ તેને છે ને પોતાની ક્ષમતાના મુજબ કરી શકે છે એટલે તમે આજે કોઈક યુટ્યુબ ખોલીને જઓ તો તમારે બહુ બધા વિડીયોઝ મળી છે કે જે તમે તમારા ઇઝીલી તમે એને ફોલો કરો તો તમે કોઈ બી આસનો છે તે કરી શકો છો એના માટે કઈ તમારે કઈ બહુ મોટા એક્સપર્ટ પાસે જવાની કઈ જરૂરત નથી એટલે આજની તારીખે છે ને એવું છે કે ભાઈ અમુક બધા રોગોથી જો તમારે બચવું હોય ને તો આવા નાના મોટા યોગ કરશો ને તો એનાથી શું છે કે તમે બચી રહેેશો અને તમારું શરીર પણ સ્વસ્થ રહેશે તમે તંદુરસ્ત પણ રહેશો અને તમારી રોગ પ્ર્રતિકારક શક્તિ પણ વધશે તે ઉપરાંત તમારે તમારા એમ કે ને કે રોજ દિનચર્યાની જે બધી જે કામો છે તે બી તમે એકદમ બરાબર થી કરી શકશો એટલે યોગ એક સરસ વસ્તુ છે અને હવે તો એવું છે ને કે દુનિયામાં બધી બાજુ છે અને દુનિયાના દરેક બીજા બધા શહેરોમાં બી જેમ કે ફોરેન કન્ટ્રીમાં પણ લોકો યોગ તરફ ઝુકવા લાગ ગયા છે અને યોગ તો છે ને ખરેખર આપડા ઈન્ડિયા આપણું ભારતના અ ભારતનું છે ને આખા બધા જેટલા લોકો જે યોગા કરે છે ને યોગ કરે છે ને તે લોકોને એક બહુ મોટું આપડે કે ને કે એક ગિફ્ટ આપ છે કે આજે દુનિયાના બધ બધા લોકો યોગા તરફ હવે ઝૂકી રહ્યા છે અને પોતાને તંદુરસ્ત બનાવી રહ્યા છે તો ચાલો હવે આપણેે પણ હવે યોગા કરવાનું ચાલુ કરી અને ફરી બીજા કોઈ ટોપિક પર વાત કરીએ આવજો